હલો કેમ છો જય શ્રી કૃષ્ણ સંભળાય છે.
એકદમ ધીરો અવાર આવે છે. તમારો હેલો. હા જય શ્રી કૃષ્ણ.
તમારો અવાજ. બરાબર.
હમ બરાબર, તો બસ મજામાં. આજે આપણે છે ને થોડીક વાત એવી કરવાની છે કે સવારે આપણે ટિફિનમાં જે, વાનગીઓ બનાવીને આપતા હોઈએ, એનું પ્લાનિંગ કેવી રીતે કરીએ અને કેવી કેવી વાનગીઓ બનાવી વિસે વાત કરવી છે.
હમ હમ.
તો સવારે મોટે ભાગે બાળકોને ટિફિનમાં આપતા હોઈએ છે. એમાં કઈ કઈ વાનગી કયો બનાવો તમે?
હું ક્યારેક પૌહને એવું બનાવું ક્યારેક ઉપમા બનાવું ક્યારેક અમનેવું બનાવવું, ક્યારેક ચીલા બનાવું. તમને એકલું ટીફિન નથી જોતું લોકોને શું છે અલગ અલગ બધું જોતું હોય છે ટીફિનમાં, એટલે આપી ટેન્શન છોકરાઓ શું ખાશે, એને હ એવું ટફિન બરાબર ખાઈને આવે છે, નહી તો એ લોકો પાછું લઈ આવે છે એમ. એટલે શું બનાવુંને રોજ
કટલેટ ની જેમ થોડુંક ગોળ ગોળ કરીને એની ટીકી શેકી લેવાની, અને એની જેમ સોસ અને ચીઝ અ નાખીને ટીકી બનાવું છું.
હલો.
હલો. સંભળાય છે. હલો. હલો સંભળાય છે.
હલો.
હલો.
હલો.
હલો હા મને સંભળાય છે તમારો અવાજ.
અચ્છા મને તો તમારો બિલકુલ અવાજ નથી આવતો ઠીક છે વાંધો નહી કરો હા, એટલે એ એક બહુ આપણને ટેન્શન રહે છે કે શું બનાવવું આપણે રોજ સવારે ટિફિનમાં એમ.
હમ સાચી વાત છે એ આપડે પ્રી પ્લાન થોડું કરીએ તો વાંધો નથી આવતો. અને જુદી-જુદી વાનગીઓ પણ બાળ લોકો ને ખાવા મળ હોય છે અને ઘરના લોકો પણ જુદી-જુદી. બનાવીએ તો ખુશ થતા હોય.
હા.
આજે સવારે મેં પેલા બાફેલા આપણા ચણા હોય ને, ચણા બાફીને અ પછી એને વઘારીને બનાવીએ ચણા. તો એ બનાવ્યા હતા બાફેલા ચાના, એ અમારા ઘરમાં બધાના ફેવરિટ વાનગી છે, એટલે વિક મા એક વાર તો હ ગુરુવારે લગભગ ચણા બનાવું આપડે મોટે ભાગે. હા દેશી ચણા બ્લલેક વાળા. બ્લેક અથવા બ્રાઉન કલર હોય કોઈક વાર ગ્રીન ચણા પણ હોય છે, સુકાયેલા ગ્રીન ચણા પણ હોય છે, દરેક કલરની પણ જુદી જુદી ન્યુટ્રીશન વેલ્યુ હોય છે.
ગ્રીન ચણાનું બહુ સરસ બને છે એને આપણે ખાલી બોઇલ કરીને એક બે વિસલ વગાડે રાત્રે પલાળી દીધા હોય ને એને, ગ્રીન ચણાને, અને રાત્રે પલાળી દો અને સવારે ખાલી એને એક કે બેસી બે વિસલ વગાડવાની, અને પછી એમાં તમે આ બધું ચા્ટમાં મસાલાને એવું ના કોંગળી ને એવું નાખીને તો એ સરસેળી ટમેટા થોડું મીઠું ને ચાટ મસાલોને નાખીને કરો છો ને તો મ હેલ્ ફૂડ એકદમ સરસ છે અને છોકરાઓને ભાવે છે. અ હવે આાર તમારો અવાજ. હલો.
હા સંભળાય છે?
હલો, હા સંભળાય છેે.
હા સંભળાય છે તમને?
હા હા. મને અવાજ આવે છે.
ટિફિનમાં? હા તમે રેસીપી બોલો તમારી કોઈ.
હા હ બસ હું ઘણી વાર આવી રીતે આ ચણા છે ને એ બનાવું છું ત્રણ ચણા આવે છે ને ક્યારેક ચોલે આવે, અને ક્યારેક દેશી ચણા પેલા વ્હાઈટ વાળા આવે બ્રાઉન વાળા આવે છે એ અથવા તો ગ્રીન ચણા, એ રા ત્રે પલાળી દઉં હું. અને પછી સવારે છે ને એને બહુ જ ઝજી વાર વિસલ નહીં વગાડવાની થોડાક કડક રહે નહીં તો વધારે વિસલ થઈ જાય તો શું છે એકદમ સોફ્ટ થઈ જાય, તો એ પછી ખાવાની મજા ન આવે એટલે થોડાક કડક હોય ને એવી રીતે બે ત્રણ વિસલ વગાડી, અને પછી એમાં શું છે ડુંગળી ટમેટુંને ચાટ મસા મસાલોને એ નાખ તો એ લોકોને છેને મારા મગ હોય ને એ વધારે ભાવે છે, તો એમાં હોય ને મસાલો કરીને આપું છું તો એ લોકો ખાય છે વધારે ભાવ છે, સારું લાગે છોકરાઓને.
હા હું ઘણી વાર પેલી આપડી રોટલી વધી હોય અથવા તો સવારે પણ, ફ્રેશ રોટલી બનાવી ને એને, અ થોડી હેલ્ધી ફ્રેન્કી જેવું કન્વર્ટ કરી દઉં કે જેને લીધે વેજીિટેબલ્સ પણ જાય પેટ માં એટલે કેપ્સિકમ આપડે પીઝાની ઉપર જે નાખતા હોયને, કેપ્સિકમ કાંદા અ કોન મસાલો જે રેડી રોટલીની ઉપર દઉં. અને પ સોસ નાખી દવ અથવા તો આપડો લીનટ સોસ જે આવે ને આ ખજુ. ખજુર આમલીની ચટણી જે આપડે બધી ચાને એમ ખાતા હોય એ પણ ઘ લગાવું છું તો એ પણ બહું લાગે છે. ઘી એને શેકી લેવાની રોટલીને, તો એ પણ બો ટિફિન હોય તો થઈ જાય છે અને છોક ને થોડું ફેન્સી લાગે પણ ખરું.
હમ સરસ સરસ થઈ ગયું છોકરા એ બાને, શાક રોટલી આમ ના ખાય પણ આવી રીતે બનાવીને આપ્યા હોય ને તો એ લોકો એકદમ આમ, મજાથી ખાય છે અને પૂરું કરીને આવે છે ટિફિન એમ, મારે પણ વધારે તો ક્યારેક હું શાક રોટલી ને એવું જ બનાવીને આપું છું. પણ ઘણી વાર એને શું છે હું મારે રાઈસ પડ્યા હોયને રાત્રે આપણે ભાત ને એવું બનાવું હોયને થોડા ભાત પડ્યા હોયને, તો હું ભાત પણ વઘારીને આપું છું એને. પેલું ફ્રાઇડ રાઈસ મસાલોને એ બધું નાખીને તો એને એ ભાવે છે એવી જ રીતે એમ. વટાણા અને કેપ્સિક તમને કડીપત્તા નો તડકા દે વઘાર કરીએ આપડે ને એવું કરીએ ને, તો ભાવે છે એ લોકોને ઈ બા ને એ લોકો કડીપત્તા ને આ પેલું, કોથમીર ને એવું બધું ખાય ની તો અમસ્તા નથી ખાતા એ લોકો એવું કઈ, પણ આવી રીતે રાઈસ પડ્યા હોય તો એને વઘારીને આપું છું તો એને ફ્રાઈડ રાઈસ જેવું લાગે છે સારું લાગે છે તો ખાય છે એ લોકો સરસ રીતે.
અરે વાહ આ તો શારું થઈ ગયું. અ વધેલી. વાનગીનો ઉપયોગ પણ થઈ જાય. અને બગાડ પણ નહીં થાય ને. ટેસ્ટી ખાવા મળે છોકરાઓને.
હમ્મ.
ઘણી વાર આપણા જે અ આપણા એલ્ડરલી લોકો હોય ઘરડા લોકો ઘરમાં એમને ઘણી વાર અમુક વસ્તુ નથી ફાવતી હોતી, એમના માટે પણ ઘણી વાર આપણે થોડું એમનાથી ચવાય એવું અથવા તો એમના જે પરેજી હોય એ રીતની વસ્તુ વસ્તુ પણ ઘણી વાર બનાવી પડતી હોય છે, તો એના માટે પણ થોડીક મહેનત કરીએ તો વસ્તુ થોડી બીજી બની જાય આપણા જો બનાવતા હોય એમાંથી જ એવું છે. બાકી પછી એ લો ખાઈ નથી શકતા ઘણી વાર. જેમ કે આ તમે ચણા ની વાત કરી ને તો કડક ચણા હોય. તો એક વાર મારું એવું થયુ તું કે મારા સસરા ને પૂછ્યું, ને મે કે પપ્પા આ ચણા આટલા તમને ફાવે કારણ કે એમનું પેલું ચોકઠું હોય ને એટલે ચાવી ના શકે. તો આપણને જે વસ્તુ નોર્મલ લાગે કરણકે આપણે માટે આટલું બસ છે, તો એ એમણે એમ કીધું કે હજી થોડા ચણા બફાવા વા દેજો એમ એટલે કારણ કે એમને ચાવતા તકલીફ પડે ને. એટલે એ વસ્તુ મને ત્યારે ખબર પડી કે આપ આપણને તો નોર્મલ લાગે પણ એમના મા થોડુંક આપડે એમા વેરીએશન કરવું જ પડે. તો પછી વધારે કુકરની સીટી વગાડીને. પછી ચણા થોડા સોફ્ટ થાય પછી એને વઘારીએ પછી એ પણ ખાઈ શકે.
અમારા ઘરે રોજ સવારે બધાને છે ને આ ગરમ નાસ્તો જ જોઈએ, વડીલો હોય ને એ લોકોને ઠંડુ ન ફાવે ને એ લોકો તો ગરમ નાસ્તો જ દેખાય, તો પછી અમે આવી રીતે રોટલી પડી હોય ને ક્યારેક તો પછી રોટલીનું લસણ નાખીને શાક બનાવી નાખે પેલું રોટલીનું શાક. ને એટલે રોટલી નરમે થઈ જાય અને થોડો મસાલો ને એવું ભળી ગયું હોય, તો એને સારું લાગે, થોડુંક આપડે છાસ કે પાણી ને એવું અંદર નાખીએ, ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે પાણીમાં બધું વઘારી નાખવાનું, પેલા વઘાર આપણે જેમ રેગ્યુલર કરતા હો એમ વઘાર કરી થોડીક છાસ નાખી અને ઉકાળી નાખવાનું, એ ઉકળી જાય પછી એમાં તમે રોટલીના પીસ કરીને નાખી દો અને ભલે ત્રણ જ રોટલી પડી હોય, પણ તો શું છે આપણા વડીલો એ લોકો નાસ્તો ખાઈ શકે એ લોકોને મજા આવે એવું લસણવાળું સરસ શાક હોય ને રોટલીનું, તો મજા આવે છે એક ખાવાની ક્યારેક પછી એની ઉપર એવું ને એવું નાખવું હોય તો નાખી શકાય છે, જો ચવાતું હોય, તો એ છે ને બાકી નેતર એમને તમે ખાવ તો એ સારું જ લાગે છે એ.
આ આઈડિયા સારો છે રોટલીનું શાક જબરું. મે પહેલી વાર સાંભળ્યું આ, અ ઘણી વાર આ રોટલા રોટલાનું પેલું ડખું જેવું બનાવી આપે આપણે, કે છાસ ની અંદર રોટલો વગારીને આવી રીતે તમે કેમ કીધું એ રીતે પાણીને બદલે છાસ નાખીને આપણે થોડું ખાટ ખાટીયું બનાવીએે ને એવી રીતનું રો રોટલાનું મને ખબર હતું પણ રોટલીનું મેં કોઈ દિવસ કર્યું નથી તો તમે બતાવી રેસીપી તો હવે હું ચોક્કસ ટ્રાય કરીશ.
હમ ના સારું બને છે રોટલા ન પણ સારું બને છે અને વઘારે રોટલો કે, અને વઘારે રોટલી કે, પણ બે ન છાસવાળું શાક નાખો ને લસણ નાખે ને તો સરસ જ થાય છે. પછી ઘણી વાર એમ થાય ને કે હમણાં બે ત્રણ દિવસ હા પછી ઘણી વાર એમ થાય ને કે, હવે ઘણા દિવસ બે ત્રણ દિવસ આપણે બે ત્રણ વાર અઠવાડિયામાં રોટલીનું શાક ખાઈ લીધું તો પછી ઘણી વાર રોટલીને ફ્રાય કરીને રાખીએ છીએ તો તળી ને રાખેલી રોટલી હોય ને ગમે અ્યારે તમારે ચા નાસ્તો કરવો હોય તો કરી શકાય છે, એના ઉપર ઉપર જને પેલું સંચળ અને મરચું બે મિક્સ કરી અને જેવી રોટલી તળાઈ જાય ને એટલે, ગરમ રોટલી તળીને બહાર કાઢી હોય ને તરત જ એના ઉપર મીઠું અને સંચડ અરે સંચળ અને મરચું લગાડી દેવાનું સંચળ અને મરચું પહેલેથી મિક્સ કરીને એક વાટ માં તૈયાર જ રાખવાનું. એટલે પેલું તેલ હજી આમ તે ને. જે આવે એ પેલા જ લગાડી દે તો શું છે એમાં ચોંટેલું રે નીંતર શું છે ખરી જાય છે, પાછળથી આપડે લગાડીયે છીએ ને તો ખરી જાય છે એ. તો ગરમ હોય ને એમાં જ લગાડી દેવાનું આપ આપણે તો સરસ. થાય છે એનો ટેસ્ટ સરસ આવે છે તો ક્યારેક પછી સવારે કે સાંજે આપણે ચાની સાથે શું ખાવું એવું થાય ને નાસ્તામાં શું કરવું તો, એ આ ટિફિનમાં છોકરાઓ લઈ જાય છે થોડું ક્રિસ્પી થઈ ગય હોય ને કડકડીયુ થઈ ગયું હો એ તળાઈ ગયું હોય ને એટલે એ સરસ થઈ ગયું હોય, અને એમની ઉપ આપણે ચાટ મસાલો અથવા તો સંચલને મીઠું મરચું નાખ્યું હોય ને તો એનો ટેસ્ટ સરસ જ આવે છે, તો કેચઅપની સાથે કે એમ ખાઈ શકાય છે, અને ગ્રીન ચટણી આપણે જે કોથમીરની બનાવીએ છીએ ને એની સાથે સારું લાગે છે એટલે એ ટિફિનમાં પણ ચાલે અને આ વસ્તુ ઘરે આપણને ક્યારેક શું ખાવું છે એમ થી હોય તો એ ચાલે ખરું એમ ચા ની સાથે કે આમજ તો ક્યારેક ચટપટું ખાવાનું મન થાય તો એ રોટલી ની તળેલી રોટલી હોય સારી લાગે છે. હલો. હલો. હલો. હલો અવાજ નથી આવતો તમારો. હલો.